હલો હલો હલો
હવે તમારો અવાજ
હલો
તમને મારો મજા આવે છે
ના કપાય છે અવાજ
તમે છેક બહાર જતા રેજો
હ રો એકવાર બાદ ઇન્ફોર્મ કરું
ફોન કરું નઈ ચાલુ જ રાખો ને બહાર જાાવ
હલો
હવે આવ્યો અવાજ હા આવી આવી મારીાય
હા આ
કર્યું આજે તમે આખો દિવસ
આજે તો કશું ન કર્યું આજે તો સ્કૂલ ગયો સ્કૂલ થી ઘરે આવ્યો થોડી વાર સુતો પાઈ
હમ બરાબર મંદિરે ગયા હતા કયા કોના મંદિરે
રામાપિ
એવું બરાબર અને આજે સ્કૂલ માં શું ભણ્યું
સ્કૂલમાં સટ વાણિજ્ય વ્યવહાર છે ગુજરાતી
સ્ટેટ સ્ટેટ તો ઈઝી હશે ના સાફ સ્ટેટ તો મજા આવે એક્સ પછી એક્ સાઇઝ એવું છે તો હું તમને શીખવાડીશ ને તમે યુટ્યુબમાં વિડી
છા
હલો હલો થોડો કપાયો
હલો
હેલો હા બોલો
હા બોલો તમે કઈ યુટ્યુબ નું કેતા.
એમ કેતી ત કેમ હા યટ્યુબમાં વિડીયો જોવાના સ્ટેટના એકાઉન્ટના.
હમ.
હલો સ્ટેટ ના એકાઉન્ટ ના હજુ તો તમે જેમ જેમ ભણશો ને એમ એમ તમારે વધારે મસ્ત મસ્ત બધું ભણવાનું આવશે બિઝનેસ નું આવશે કે આપડે કોઈ નાની વસ્તુ ખરીદવી હોય બરાબર કઈ રીતે મ્પોર્ટ એક્સપોર્ટ થાય કઈ રીતે બને એનો કોસ્ટ કઈ રીતે બને. એને ઘણું બધું શીખવાનું આવશે એટલે અ્યારે આ અગિયારમું નથી આ તમારું કરિયર નો સ્ટેજ છે. તમારું કરિયર જે હોય ને. એ અહિયાં થી સ્ટાર્ટ થાય. તમે થોડું થોડું. કરીને બધું હવે ધીમે ધીમે જે બહારની દુનિયા છે ને આ ઓફિસ ઇન્ડસ્ટ્રીઝ એ બધું કઈ રીતે કામ કરે ને એ બધું ખબર પડશે.
હમ્મ.
તમને ચેટબોટ વિશે આઈડિયા છે ચેટબોટ નિચે.
ચેક બોટમાં આપડણે વન મેસેજ કરીએ, તો બધી ડિટેલ્સ આ આવી જાય. એવું જ ને.
એવું જ બરાબર. ઓટોમેશન કહેવાયને હવે માનો કે તમારી ઇસ્ટ્ટા પર તમા તમારો સારો બિઝનેસ છે, બરાબર માની લો કે કપણાનો જ બિઝનેસ છે. તો તમારા કપડાં ના બિઝનેસ ને પ્રમોશન કરવું હોય કે લોકો સુધી પહોંચાડવી હોય, માહિતી કે જેટલી બને એટલી લોકો કોને ખબર પડેપડા મારા અત્યારે બરાબર તો આપ રીલ ઉપડીને વોટ્સપ પર જઈને આપને સામે બધ મેસેજવા લાગે ને ચેટ બોટ કવાય ઓકે હા પછી અમારી ે હા પછી તમે બલ્કમાં મેસેજ કરવા હોય બટન વેબસાઇટ સાથે એસ એમ એસ માં તમારે ઓટીપી એસ એમ એસ કરવા હોય, એ બધું કરવું હોય બરાબર તે બધું અમારી સર્વિસ પ્રોવાઈડ કરીએ અમે એ બધું કામ
હમ્મ હમ્મ
ઇન્ડસ્ટ્રી ના પણ ઘણા બધા ટ હોય રીટેલર એટલે જે છુટક વેપારીઓ હોય, એને કેહેવાય બરાબર પછી કોર્પોરેટ એટલે ઓફિસ વાળા મોટા
રિટેલર ને રિટેલસ કહેવાય
હા રી રટે બધું કેવાય ચાલે હા પછી રયલ સ્ટેટ સચી આઈ પછી ઘણા બધી ફિલ્ડ આવે તમને ખબર તમને કઈ ફિલ્ડમાં જવું વધારે એમે
બશસય
હમ તણ કઈ હમ
બિઝનેસ બિઝનેસ બિઝનેસ
બિઝનેસ આમને આમ નહી થતો એના માટે તમારે કમાવવું પડે પેલા થોડું ઈન્કમ તમારે ઉભી કરવી પડે પછી તમારે ઇન્કમ ઉભી કરો પછી તમારા બિઝનેસ સ્ટાર્ટઅપ થાય પછી ફેલિયર બી આવે આવે અને પ્રોફિટ ભી આવે પણ એના માટે તમારે ભણવું પડે જો તમારી પાસે ભણતર હોય ને તો તમે બધી જગ્યાએ જીતી શકો અત્યારે દુનિયામાં સૌથી જરૂરી હોય ને તો ઇંગ્લિશ ઇંગ્લિશ આવડ હોય તો જ તમને અત્યારે સારી જગ્યાએ નોકરી પર રાખે અને ત્રીસ પાત્રીસ આપે બાકી ના આપે
હમ એવુ એમ
એવી ઉછ્યંત એવું તમને તમારે નાપણનો કોઈ એવો કિસ્સો ઇંગ્લિશ હા શીખાય જ ને ડેલી વિડીયો જોવા મારી પાસે તો એપ્લિકેશન પણ છે એનાથી તમે બેઝિક ટુ એડવાન્સ ઇંગ્લિશ શીખી શકો ડે જો ઇંગ્લિશ શીખવા માટે વોકેબલરી પાકી કરવી પડે આપડ બોલીએ બરાબર પણ આપણને આ શબ્દ નો ખબર જ ના કે આને શું કહેવાય જેમ કે આપડે અ રસોડામાં બરોબર આપણને જીડા છે જીરું હ સારી જીરુ છે અને ઇંગ્લિશમાં શું કહેવાય તો એ આપને ખબર જ ના આવે તો આપ
અજવાૈન
તો જીરા નાને કલીી કેવાય ઓકે કલીંગસી કલિંગ સિડ કેવા અજ કેવા જીરાને
અજવાઇન તમે ભલે સર્ચ કર લો
કલી કેવા હા લાગે
હા ચલોો
બરોબર પ પછી આપણેે શાકભાજી કાપીએ ને
એને ચોપિંગ કહેવાય
હા ને ચોપિંગ જે મોટા પીસ હોય ને એને કેહેવાય નાના નાના ટુકડા કરીને એને ચોપિંગ કેહેવાય પછી આપડે અગર ીંબુને બધું કાપ રાઉન્ડમાં તો એને સ્લાઈસ કહેવાય પછી આપડે એકદમ પતલી પતલી પ એટ ચીરી કરીએ ને ચીરી ટાઈપ જોરયસ કવાય શું કેવાય
જઝિંજોર કર
જિંજોરિયસ
ઓકે જન્જોરિયસ
યા જિન્જીરિયસ પતલા પતલા પતલા એમ આવે ને એ
હમ્મ. ના હ એકદમ અનપડ વ્ય પ છુ. હજી કાલે જ જન્મ છું.
એવું છે. તમે ઇંગ્લિશ પા કરો કારણ કે ઈંગ્લિશ આવડત હશે ને તો તમારી રિસ્પેક્ટ થશે કોન્ફિડન્સ બનશે અને તમે પબ્લિક સ્પીકર બની શકશો શું બનશો.
પબ્લિક નું સ્પીકર
પબ્લિકની તમે સ્પીક કરી શકો બાકી તમને નોલેજ જ નહીં હોય તો તમે શું બોલશો. એટલે નોલેજ હોવું બહવ જરૂરી છે. તમને કઈ વસ્તુ ન વધારે ન નલેજ છે. હમ્મ. તમને કઈ વાતનુંું કઈ વસ્તુ નું વધારે નોલેજ છે.
હલો.
હલો.
હલો.
હેલો હેલો.
હેલો.
હા બોલો
પ્લુકોલનું ડાયન .
એવું મારો અવાજ કપાય છે. ધોડો ઘોડો
હલો.
દસ મિનિટ થઈ નથી હજુ. તો આઠ મિનિટે હવે થશે. એલે ભી બોલો બે મિનિટ જાતે વાત કરવાનું છે. તમને ખબર દ્વારાામાં દરિયો છે પછી સોમનાથ પછી તમને ઊંઘમાં કેવા સપના આવે
ત ઊંઘમાં મને સપના આવે કે હું બઉ જ રૂપિયા વાળો થઈ ગયો બહુ જ
હમ હલો
હું હા હલો હલો પછી હવાર ઉઠુ ત્યારે શું હોય હાથમાં
સાર હોશો ત્યારે હાથમાં તો પણન હલો
તમને તમામરી પાસે એટલી નાની ઉંમરમાં ફોન છે બેડ મેનસ
એકક્ચુઅલી હું નાઈન્થમાં હતો ને ત્યારથી જ મારી જોડે ફોન છે હા અને ટેન્થમાં એક વ્હકલ ભી છે
એવું છે તમને વિકલમાં એક્ટિવ આવડે એમ થી વિકલ મા કઈ વિકલ
તો અમારે બાઈકભી આવડે અને એકટીવા પન આવડે
મને બી એમડબલ્યુ
એક્ટ ખુ હોસ બી એમડબ્લ્યુ પણ બીએમડબ્લ્યુ શું એક બદલા ત હમ
બી એમડબલ્યુ છે ને એ એક બી એમડબ્લ્યુ ભાગવા માટે બની છે હમ
બ
બી એમડબલ્યુમાં બધા કરતા બેસ્ટ લિફ્ટમાંરે ને લિફ્ટ તો એ બી એમડબલુ
હમ
અને મફેડી છે ને એ કમ્ફર્ટેબલ માટે કમફર્ટ માટે
એવું થાય બરાબર છે બરાબર છ બીજી ત
હમ
હલો
હેલો હેલો